હા હ શું કરર છમા જમમા
બસ મજામાં તમે કેમ છો
બસ શું બી મજામાં શું કરો ઘરે બધા
શું કે છુ ક મજામાં છો ને આમ તમે
બસ બસ મજામાં હ બસ આ જોડે વાળા જોડ થોડો ઝઘડો થયો તો અમારા ઘોરા ઘડીી કચોરો નાખીને જતા રહે છે રોજ તમે કીધું સ્ું સ્તો રાખવો જોઈએ ને કે એમનો કચરો બી અમારી શરી નાખી દે અને પોતે કદી ઉઠાવે નહીં અને એટલું ગંધવાળો કરી રાખે છે કે મચ્છરો ખાઈ જાય તો આપડે તો બીમારીના ઘોર જ થાય ને
સાચી વાત છે વ છેતા માત્ર ઘર સુધી સીમિત નથી પરંતુ આપણા શહેર ગામ દેશ સુધી હોવી જો એ બાજુ બળન ઘરે કચ ત્ર ના
હા અમે સ્વચ્છતા વિશે ઘણી બા ચર્ચી લીધી છે પણ મને લાગે છે કે હવે સૌથી મહત્વનું એ જ છે કે આ વિચારો આપણને વાસ્તવમાં કઈ રીતે અમલમાં લાવી શકીએ
હ હમ હા એ તો છે જ ખાસ કરીને રસોડું બાથરૂમ સ્વચ્છ રાખવું ખુબ જરૂરી છે હા હા તોું આની આદત પણ ખૂબ મહત્વની છે ખાવા પેલાને બહારથી આવ્યા પછી હ તો હોવા જોઈએ
હમ એકદમ સાચી વાત હોય તો
હમ
અને શું કેહેવાય ઘણી બીમારીઓ બી ફક્ત ગંદકીથી ફેલાય છે કે સ્વચ્છ એ આરોગ્ય ની ચાવી છે ને સ્વચ્છ થાય એમ કહેવાયમ
આજકાલ શહેરોમાં ટ કેવું કચરા ન યોગ્ય વ્યવસ્થા પણ એક મોટી સમસ્યા છે લોકો કચરો જ્યાં ત્યાં ફેંકી દે છે
હા હા એટલે જ સરકારે સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રાખ્યું છે પણ લોકોમાં જાગૃતિ લ એ ખુબ મહત્વ ન હેતુ બની ગયું છે કે લોકો જાગૃત ઘણા લોકો થાય છે ને ઘણા તો લોકોનો અથી થય
હા પણ સરકાર શું કરે એ તો સરકાર થી થોડું થાય આપે દરેક વ્યક્તિ એ જવાબદારી કરી લેવી જોઈએ ને
સાચ વાત દરેક વ્યક્તિ પોતાનું ઘર પછી એની આજુબાજુની જે આસપાસની જગ્યા છે એ સ્વચ્છ રાખવું જોઈએ તો આખું દેશ સ્વચ્છ ધીરે ધીરે થાય આ તો કઈ એક વ્યક્તિનું થોડીને કામ છે
હમ ગામડામાં પણ હવે ધીમે ધીમે લોકો સ્વચ્છતા તરફ ધ્યાન આપી રહ્યા છે પેલા જે ખુલ્લામાં કચરો ફેંકાતો હતો તે ઓછો થયો છે
હા અને બ મતલબ શું કહે ગામડામાં શૌચાલયની બી સુવિધા હવે તો થઈ ગઈ છે છે અને એક મોટો એ ફેરફાર બહુ મોટો કહેવાય કે પહેલા લોકોને ત્યાં બર ખુલ્લામાં જવું પડત હોય પણ હવે તો બહુ સારી સુવિધા છે આ
હમ શું તા તો એવી વાત છે કે દેખાવા માટે નથી પરંતુ માનસિક શાંતિ માટે પણ જરૂરી છે ને
હમ સાચી વાત છે જ્યારે આસપાસ ગંદકી હોય ને ત્યારે મન પણ એકદમ અશાંત રહે છે ના ગમે
અને સ્વચ્છ જગ્યા એ કામ કરવા કાર્યક્ષ્મતા પણ વધે છે
હા સ્કૂલોમાં પણ બાળકોને સ્વચ્છતા વિશે શીખવવું જોઈએ
હા નાનપણથી છે આદત પાડવી બાળકોમાં ખબ જરૂરી છે ને
હા જો બાળકો શીખે તો આગળ જઈને આખું સમાજ બદલી શકે છે
તો પ્લાસ્ટિક નો ઉપયોગ પણ તમને નથી લાગતું કે સ્વચ્છતા માટે મોટો ખતરો છે
બમ છે હા પ્લાસ્ટિક જમીનમાં ભળી જતું નથી અને ઉપરથી પર્યાવારણને નુકસાન કરે છે
હમ એવા ઘણા શહેરોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુૂકવામાં આવ્યો છે ને
હા હ લોકો હવે શું કેવાય પેલા કાપડના થેલા નહીં આવતા એ હવે વાપરવાનું ચાલુ કરી દધા છે
હમ હમ, સાચી વાત છે. કપડાન થેલા જ વાપરવા જોઈએ અને પાણીને જે સ્ત્રોત હોય એ પણ સ્વચ્છ રાખવા જોઈએ નદી કે તળાવમાં કચરોના ફેંકવો જોઈએ એ બધા જઈ જઈને કેવું ફૂલ પધરાવે નદીમાં. ને મૂર્તિઓ પધરાઈ દે છેને એવુનાં કરવું જોઈએને.
હા, સાચું કહયું પાણીનું પ્રદુષણ બી એક મોટી સમસ્યા કે ભાઈ છેવે આ સમયમાં તો.
હમ. હ, પાણી પછી ગંદુ થઈ જશે પીવાનું પાણી ખતરનાક બની જશેને.
હમ. સ્વચ્છતા માટે ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએને આપણે જઈ તઈના નાખવો જોઈએ અવે.
હમ. હા, એતો છેજને કચરો. અલગ અલગ રીતે વગર કરવો જોઈએ સૂકું અને ભીનું. અત્યારે તો કચરા વાળો આવે છે. એમાં બે ડોલો રાખો તમે એકમાં સૂકો નાખો એકમાં ભીનો.
હમ, સાચી વાત છે. આ ટેવથી રિસાયકલિંગ બી સરળ બની શકે એમ કે લોકોને બી મહેનતનાં કરવી જોઈએ ને બો સારી.
હા, પણ ઘણા લોકોને હજુ એ બાબતને છેને ગંભીરતાથી નથી લેતા.
હમ.
હમ, જાગૃત અભિયાનથી બી આ બદલી શકીએ છે આપણે.
હા, ટીવી અને સોશિયલ મીડિયા પણ સ્વચ્છતા વિશે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે જ છેને. કેટલી બધી એડ આવી શકે તમે સ્વચ્છતાં રાખોને એમ
બી લોકોમાં ફેરવાર આવી શકે કે તમે ઘડે ઘડે એડવર્ટાઈઝ કરો કે ક કરો તો બહુ સારું કહેવાય.
હા, આપણા ઘરની બારનો રસ્તો પણ સ્વચ્છ રાખવો જોઈએને.
હા, ઘરેતો રાખવું જોઈએને શું કેવાય આડોશી પાડોશીને બી સાથે મળી સફાઈ કરવી જોઈએ કે કોઈ ઘરનું કઈંક તમેજ તમારા ઘર આગળ કરો એવું ની પણ. જોડે વાળા બી કરે તો એમનો કચરો બી આપણી બાજુના આવે તો સારું કેવાય ને. પડોશીઓ બીજ સફાઈ કરવી જોઈએ.
હમ, જો સમાજ સાથે કામ કરેને તો સ્વચ્છતા સરળ બની જાય છે.
હમ, અને સફાઈ અભિયાનમાં ભાગ લેવું પણ એક બહુ સારો ઉપાય છે કે બધા લોકો એમાં જોડાય.
હમ, અને હા અને દરેક મહિને એક દિવસ સફાઈ દિવસ તરીકે રાખી શકાય.
બિલકુલ સાચું. હા, આમ લોકોમાં નિયમિતતા આવશે મને લાગે.
હમ, સ્વચ્છતા એ માત્ર કામ નથી પણ તમારા આપમાં એક સંસ્કાર છેકે તમે ચોખ્ખું રાખો છો બધું.
હમ, એકદમ સાચી વાત જો આમ સં કાર બની જાયને તો કોઈપીની યાદ આપવાનું જરૂરનાં આપડે જાતે જ કરી દઈએ કામ.
હમ. હા, આપણે હવે આપણાં જે પોતાના જીવનથી જ શરૂઆત કરવી જોઈએ ને.
એકદમ સાચું. બદલાવ પોતાનાથી જ શરૂ કરીશું તોજ બીજા એનું પાલન કરશે.
હમ શહેરોમાં તો સ્વચછતા જાળવવી કેટલી મુશ્કેલ થઈ જાય છે.
એવામાં હું વસ્તી વધારે હોય લોકો વધુ હોય અને કચરો બી વધુ જ હોઈ ને એના લીધે અને યોગ્ય વ્યવસ્થા બી નહી હતી એટલે સમસ્યા વધી ગઈ છે હવે તો.
સાચું છે પણ જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો આ સમસ્યા ઘણી ઓછી થઈ શકે.
હા ખાસ કરીને જાહેર જગ્યાઓમાં લોકો કચરો ફેંકે નથી તે આદત વિકસાવી જોઈએ આપણને.
હમ્મ અને ડસ્ટબીનની ઉપલબ્ધતા પણ મહત ત્વની છે ઘણી જગ્યાએ તો ડસ્ટબિન જ નથી હોતું.
હા અને જ્યાં હોય ત્યાં લોકો તેનો ઉપયોગ કરતાય નહી હોય તોય નહી કરતાય એ બી મોટી સમસ્યા છે એના કરતા બી.
મને લાગે છે કે શિક્ષણ થી આ બદલાઈ શકે છે સ્કૂલો તો આ બાળકોને વ્યવહારિક રીતે શીખવું જોઈએ ને.
હા શીખવવું જ જોઈએ બાળકો જો નાનપણથી સ્વચ્છતા રાખતા શીખશે ને તો એજ જીવનભર એમને કામ આવશે.
હમ્મ. ગામડાઓમાં હવે પરિસ્થિતિ થોડી સુધરી રહી છે લોકો શૌચાલય વાપરવા લાગ્યા છે.
હા એ બહુ મોટો અને એમ સારો બદલાવ કેહેવાય કે ખુલ્લામાં શૌચાલય કરવાનું હવે લોકો ટાળે છે અને આરોગ્ય માટે બી સારું છે ને.
હા અને પાણી નું પ્રદુષણ પણ એક મોટો મુદ્દો છે ને. નદીમાં ફેક્ટરીઓમાં કચરો ફેંકાય છે.
એથી જળજીવન બી આામ ખરાબ અસર પડી રહી છે એના લીધે પાણી દૂષિત થઈ રહ્યું છે.
સરકાર કાયદા બનાવે છે પણ અમણ પણ એટલું જ મહત્વનું છે ને.
ખાલી શું કે ખાલી નિયમ બનાવવાથી કામ ના ચાલે ને આપણા આપણા બ ધા લોકો એ થઈને અનસરવું બી જોઈએ ને આમ પાલન કરવું જોઈએ.
હમ્મ હવે હું વિચારી રહી છું કે ટેકનોલોજી સ્વચ્છતામાં મદદરૂપ બની શકે કે નઈ.
હા બની શકે ખૂબ જ મદદરૂપ બની શકી હવે તો સ્માર્ટ ડસ્ટબિન પછી પેલા સેન્સર વાળા ડસ્ટબિન આવે છે, ને એ પછી મેનેજમેન્ટ એપ બી આઈ ગઈ છે, હવે તો તો એ બહુ સારું છે.
એથી તો કચરા નો યોગ્ય સંચાલન સરળ બની શકે.
હમ્મ. અને એનાથી રિસાયકલિંગમાં બી આમ વધુ અસરકારક બની શકે.
હમ્મ ઘરમાં પણ આપણે વેસ્ટ અલગ રાખી શકીએ.
હા. જેમકે સૂકો અને ભીનો કચરો અલગ રાખવો જોઈએ તો એ બહુ સારી યાદ હોય છે કે બધું એક વાર નાખી દઈએ તો એ વસ્તુ ખોટી છે. થોડો તમે અલોગ કરી ના નાખો અને કોઈ કચરો હોય એ અલોગ નાખો.
હમ્મ. અને હું તોવું માનું છું કે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો પણ જરૂરી છે ને.
હા પ્લાસ્ટિક આજે પર્યાવરણ સૌથી મોટો ખતરો છે કેમ કે એ તો ઓગળે જ નહીં. તો એવુ મોટું એ છે.
હમ્મ કપડાના થેલા કાચની બોટલ કેવા વિકલ્પમાં અપનાવાના છે.
હમ્મ અને લોક કોમાં આ બાબત સાથેે બદલાવ લાવવું જાગૃતિ અભિયાન જરૂરી છે.
સાચી વાત છે સોશિયલ મીડિયા તો આમાં બઉ મોટા તપજવી શકે છે ને
બિલકુલ એમ ફો ફોન લોકો આમ વધુ વાપરે છે, એટલે એ રોજ જોતા હોય તો વધુ અમને આમ કે ભ બધું ખબર પડે અને લોકો જાગૃત થાય તો સાચું સારું કહેવાય એમ
હ મોબાઈલ દ્વારા સંદેશો મળે તો વધુ અસર થાય છે.
હમ. હ સાચી વાત છે મને બહુ મજા આવી તમારી જોડે આ ટોપિક પર વાત કરી. ઘણું બધું આમ સમજવા બી મળ્યું અને સારું લાગ્યું.
હ પણ હ ચાલ. સારું ચલો મને બહાર જવું છે, ઓકે. ના ઠીક.